બોલો બસ જો ઘરે સુ તા
વરસાદ ને વરસાદ તો છેવય એમ. તો અહીંયા એકાદ દોઢ ઈંચ જેવો વરસાદ થઇ ગયો આજ ને કાલ જ થયો બે દિવસથી આવે છે.
એમ છે કેવો વરસાદ કેટલાક ઇંચ કેટલાક ઇંચ વરસાદ પડી ગયો તમારે?
વરસાદ વરસાદ એકાદ‌ ઈંચ ‌જેવો‌ અહે. ગિરનાર તો બહુ અતારે ઘાતક વ્યુ હોય છે આમ કેવાય ને આમ બ્યુટફુલ વ્યુમ જન્નત બઉ જન્નત જેવું આવે છે ગિરનારમાં તો બઉ મજા જવા રાખ
તો અમને કોઈકી બોલાવે તમારે ગિરનાર બાજુ આમંત્રણ તો આપો અમને.
ગિરનાર ના આવવાને કોણ ન પળે અત્યારે પણ હજી કેવું કે શરૂઆત ના વર્ષ છે તો જીવ જંતુ બધે બહાર નીકળે
હમ્મ.
તો અત્યારે ન જોવા એમ બને ત લગને હવેો વરસાદ હબાવ પડે ને ત્યારે જય તો થોડું કામ પથ્થરા બધા ઠંડા થઇ જાય ગરમ થઇ ગાય અટાણે. તો એટલો બધો તમને ગરમી ન લાગે એમ અંદરથી.
પેરીને જાય તો ચાલે ગિનારમાં
ચડા તો પછી એમાં ગિનારમાં કેવું છે કે બધા એ લોકો આપને જોતા હોય તો બસ તમે મર્યાદા મા આમ‌ રીએ તો સારું એમ.
એમ છે પણ જો બનાને ફોટા પાડવા તો પછી
ફોટા પળવા હટું પણ ફોન ન પડે ને આપડે આપડી‌ ફોનની સેફ્ટી રાખીને જ જવાનું.
હા તો તમારી પાસે કેમેરા સારા છે ફોટા પાડવા માટે?
નહી અમારી પાસે મોબાઈલ સારો નથી પણ કોઈ ફ્રેન્ડ બ્રેન્ડ હોય તો લેતા જ ચાલે.
એમસે સુુંબચિત તમે ગિરનાર ચડીને શું ગરબા બરબા રમો કે આપડા ગુજરાતી.
ઈ તો રમવા જ પડે ને યાર ગુજરાતી ગરબા નો રમે તો શું યાર.
મ છે મગી બેંગી ભાગ પકાવેલ છે ગિરનાર ઉપર?
ના ના મેંગી મેંગી ચાય નથી પીતો ગિરનાર થી ઉપર
કઈ વાંધો ને અમે પીવાય દેસો ચા ને મેગી.
હા અને આવશું આવશું તમે યાર આવો તો ખરા મારે ગિરનાર. તમામલકમાં
હ પછી એવું જટાશંકર જેવું છે વોટરફોલ જેવું!
હા વોટરફોલ બહ મસ્ત છે જટાશંકર અ બહ ત્યાં જવા જેવું છે.
પણ એ મને તો એવી વાત સાંભળે કે પોરતે બંધ કરી નાખી હો તો પોલીસ
હા પોલીસ વાળા લોકો અહીયા બંધ કરી દે વર્ષ પણ આખે આખું પાણી ની આવતું હોય તો પછી ધોધ કેટલો ફાસ્ટ આવતો હોય એ નકી ના હોય. પછી જયારે લોકો તણાઈ જાય તો એ સીધું પાણી આવતું હોય બાળે એમ. જાનહાની થાય ઈ હિસાબે થી પોલીસ વાળા લોકો ઉભા હોય ફોરેસ્ટ
હમ એમ છે બાકી શું હલે કોલેજ કરો કે બીજું હું બરો? હલો શું હાલે કોલેજ બોલેજ
બસ ચાલુ કર્યો છે
શું સ્ટાર્ટઅપ શું કરે બિઝનેસમાં
કે અમે છે ને અ મગફેળી હોય ને
હમ
એના બીયા હે ને ઈ સ્ટાર્ટઅપ છે આપડો
હમ
એટલે તમે આમ કયો ને કે સિંગ કહી શકો છો એવી રીતના એમ
એમ કે તમારે કેટલા વિઘા જમીન છે
અમારે જમીન તો નથી પણ આમ ખાસી જમીન તો બઉ ઓછી હે આમ સાઠેક કરોડ જેવી જમીન થઇ જાય છે પૈસાની
તો તમારે ખનીજ કાઢવું હોય તો જમીન માંથી લીગલી કાઢવા દે
હમ ના ના જમીન નું કેવું હોય કે જમીનમાં આપડે દસ્તાવેજ કરીએ ને જ્યાં આપણે કાયદેસર રીતે વાત કરે કે તમારા જમીન ના ચાર થી પાંચે ફૂટ તમારી જમીન ગણાય બાકી જે જમીન ની અંદર કઈ ખનીજ કે કઈ નીકળે તો એઈ બધી વસ્તુ એની ગણાશે સરકાર ની એ ગણાય
હ
એટલે એઈ હિસાબે આપણે કઈ ખનીજ બનીજ મળે તો એ સરકાર એ કરામ હોય જાય આપડું ના આવે.
તો તમારે પાંડાની ખાણ ગોડવી હોય તો ના ગોડી શકો જમીનમાં
એના માટે લાયસન્સ લેવું પડે
હ
લાસન્ લાયસન્સ લેવું પડે ગવર્મેન્ટ કારણ કે આપડે ચાર થી પાંચ જ લેયર આપડી વસ્તુ હોય નીચેની વસ્તુ સરકારી લાગે બધી બધી જમીન નું દસ્તાવેજ કરીએ જમીન ના અત્યારે સરકાર ચોખ્ખું કે હે જમીન થી ચાર થી પાંચ જ ફૂટ જે માલિકી ધરાવી શકો પછી અ્યાંથી સ્ટાર્ટ
સરકારમાં કેટલું જીએસટી આપવું પડે તમારે કેટલું જીએસટી આપવું પડે
જીએસટી તો બઉ જાજુ આપવું પડે પણ ખેતર હોય એટલે બધું ય દેવું પડે હમ ખેતરમાં ટ્રેક્ટર ની હિસાબ નું બધું જાજુ હોય કારણ કેમાં રોયલ હોય પછી એના કાગડિયા ના હોય પછી ટોલીને કોઈ એક ફેરા ના ઈ પૈસા ગવર્મેન્ટ એમ એમને આપો એવી રીત બધું હાલતું હોય
તો તમે તમારી છસો કરોડની જમીનમાં પૂકી વળો એટલો
હા ઈ છસો કરોડની જમીન પણ એમાં એવું છે કે છ કરોડ જ છે પણ આપડ આહી રેટો છે ને એ દસ દસ કરોડ રૂપ ત્યાં છે એક જમીન એક વીઘા ના તો એ છસો કરોડ થાય આપડે
હમ
તો કઈ લે રાખે અમારે એક કટકો ઉડાડું તો હામે હું
એમ તો ઉડાડી દે બધા કટકા
ના ના હજી તો કઈ એટલોું બધો વિચાર નથી કારણ કે હજી ખેતી થાય છે ને જમીન બધી ઉપજાવ છે એટલે વાંધો ન આવે
હમ
હાજી આપડણે દેશી બધું વાવીએ છીએ જેમાં છે ને બધી જાતનું બકાલું વાવીએે છીએ જેથી આપણેે અહીયાં બજાર માંગ જાજી રહી છે બકાલા ની કારણ કે એ વસ્તુ કાયમથી ઉપયોગ થાય એ હિસાબે
એમ છે
હમ
બકાાલમાં સમ તો દવા છાંટો છો
ના અમુ અમ કેવું છે કે દવાને ઉત્પાદન લેવા માટે દવા છાટીએે છીએ પણ અમારો જે ખાવા પૂરતું હોય છે ને એ બધી ઓર્ગેનિક વસ્તુ હોય જેમાં અમે ગૌમૂત્ર નાખીએ છાણ બધી વસ્તુથી અમે અમારું અમે પોતાનું ખાવાનું છે એ નીક છે બાકી બાર જે માર્કેટમાં મેિલી એઈ બધી વસ્તુ અમે દવા વાળી હોય છે કારણ કે જેમાં દવા છાટ પડે ઉત્પાદન લેવું પડે
એમ છે તો કેટલા મહિનામાં તમે દવા છાંટો એટલે જલ્દી ઉત્પાદન થઈ જાય
ને એ જે ટાઈમ લાગે એ તો ટાઈમ લાગે જ છે પણ ઉત્પાદન માં કેમ હોય કે એમાં ફળ ફ્રૂટ છે ને એ હિસાબે જાદા ફળ મળે અને ઉત્પાદન વધે દવા થી એટલો જ ફેર પડે છે દવા થી એમ નથી કે વેલું થઈ જાય છે મોડું થઈાય એના ટાઈમે જ પાકે છે પણ ખાલી ઉત્પાદન નું પ્રમાણ વધે છે
હ પરંતુ એ મનુષ્યને નુકસાન ના કરે સરકાર મને લેવાવો કે તોમે લલીગઢ વિલે કા હો હતા
સરકાર માન્ય હોય તો જ આ વસ્તુ જાહેર માં વેચાતી હોય ને ગવર્મેન્ટ લોકો ની તો બંધ ના કરવી જોઈએ કાયદેસર રીતે જો સરકાર ને એમ હોય કે આનાથી નુકસાન થાય છે આનાથી બધું થાય બરોબર તો ગવર્મેન્ટે આમ ખુલ્લા એ ઘરો ન ખોલવા દેવા જોઈએ એમ
જરીક ઝીરો પોઈન ટકા તો નુકસાન થતું જોઈ ને દવા
હા મને દવાથી નુકસાન સો ટકા છે એવું કઈ નથી પણ પણ આ વસ્તુ કેવી છે કે બધું સરકાર હે તો અમને અમારા ભાવ સરકાર નક્કી ન કરવા દેએ તો તો પછી અમારે ઉત્પાદન તો કરવું જ પડે
હા
સરકારે એમ કયા ને ચાલીસ રૂપિયા તો અમા એમાં ચાલીસ રૂપિયા તો અમારો પૈતા ન ચાલીસ રૂપિયા પતા ન મજૂરી ન આવતી હોય એ વસ્તુમાં તમારે કેમ પોસાય એમ એ સર અરે ઉત્પાદન વધારવું પડે
હા તો અમે કો બકોરો લેવા આવશુ તો તમે દવા વગરો બકોડ આપ દેજો તમારે પૈસા થાય અમે આપી દેશ તને
હા એ છે
કારણ કે અમે દવાવાળી વસ્તુ અમારા ઘરમાં ખાતા નથી તો ક રપસ
હા દવા થી કેન્સર થાય છે
હા
જે તો લંગ્સ કેન્સર અહિયાં જડબાપ કેન્સર થાય એ બધા એના છે
એટલે જ ને ખોટું દવા વાળી ખા કરતા અમે કોઈક અમારા ઘરના જવા પાસે થોડુંક દવા બગવાનું ખાવાનું લે બકર લે તો અમને વાંધો ના હોય તમે પાંચ પચીસ રૂપિયા વધારે લઈ લેજે એમાં શું હોય
હા પાંચ પચીસ ને એમાં કેવું હોય કે જે ઓર્ગેનિક વસ્તુ છે ને એમાં ઉત્પાદનમાં વાર લાગે અને એનો પાક બહુ મોડો પડે અને જે ઓળું છે એના અમે ઉત્પાદનમાં બી વધારે અને સમયગાળો બી વધારે લે ન
હ
અને ઓર્ગેનિક બસ છે ને એમાં ઉત્પાદન ઓછું, પણ ઈ સારું ક્વોલિટી વાળું આવે. અને ઓમાં છે, ઈ કોલટી વગર નું ઉત્પાદન થાય.
અમને તો દવા વગર નો હોય, તો ફોન કરજો ને તમે.
હમ. આપણી પાસે દવા વગરનું બકાલું છે, ઘણું છે. આપડે અત્યારે અ વરસાદની સિઝન છે. તમારે મેથી ને કોથમીર ને એવું બધું થાય છે અતારે.
એમ છે.
હમ.
રવાવી દીધું તમે કપાસ માંડવી એવું કાઇ વાયવુ કે?
કપાસ માંડવી કે એવું કાઈ નથી વાવવાનો વિચાર, સોયાબીન વાવવાનું વિચાર હે.
પણ વર તો શું આવી અમુક ના બગડી ગયા તા ને
ના-ના સોયાબીન માં કેવું હોય, કે સોયાબીન માં માથે જે ઓલા પળ હોય ને એમાં પાણી પડે ને તો એમાં કઈ થાય નહ, સોયાબીન માં સોયાબીન સોયાબીજ રે એમાં ફેર નો પડે.
અચ છેા
હા.
તો આખા જમીનમાં તમારે કેટલી જેટલી જમીન છે, એ બધીમાં તમે સોયાબીન વાવી નાખશો?
ના એમાં ને અડધું-અડધું કરવાનું છે, અડધું બકાલું હોય અને અડધું સોયાબીન કરવાનું હોય.
હમવવ
હમ..
શું બકાાલુમાં શ બકાલામાં શું કરવાનું છે?
બકાલામાં તો હજી કંઈ વિચાર્યું નથી. હવે આગળ વિચારશું શું કરશું? કેમ ભાવ આવશે બધુંય, આગળથી પ્લાનિંગ થી કરવું પડે નકર માર્કેટ વેલ્યુ હોય અને આપડી પાહે બકાલુ ના હોય એવું બની શકે છે.
એમ છે. પણ આજના જમાન મા સમયમાં ખેડૂતોને જે ઓ અત્યારના સમયમાં ખેડૂતને જો એવો ભાવ નથી આપવામાં આવતો સરકાર દ્વારા, તો ખેડૂતે આંદોલન કરેલા છે. અમે આંદોલન માં ગયા તા કે?
હા-હા. અમે ચોક્કસ ગયા તા અમે છે, ને આપડે આ ગોંડલવાડું આંદોલન થયું તું ને
ગોંડલ મોટી પજા માર્કેટ યાર્ડ. આ તો બધી વસ્તુ અમારે મોસ્ટ પલી ગોંડલ જતી હોય, જ્યાં અમને સારો બજાર ભાવ મળતો હોય.
હા.
તો એ બધી વસ્તુ ગોંડલ અમે થાયતો કઈ વસ્તુમાં અમે જાય અમે.
એમ. તો તમને શું પરિણામ મળ્યું?
અમને પરિણામ શું સો ટકા સાચું જડે. અમને શું કે-કે થઈ જશે, થઈ જશે, બીજું શું?
એમ કે, જમીન સિવાય તમે માલઢોર રાખો કે?
માલ ઢોરતો નથી અત્યારે હાલ એક બે રાખ્યું છે ગાયુ-ભેંસુ હોય ને અમારે.
અચ્છા. ઘર પુરતી રાખી હશે.
હા. ઘર પૂરતી જ હો.
એનાથી તમારે એક છાણયો ખાતરેય મળે અને તમારે એટલી મોટી જમીન તમારે ખુદ નો તબેલો ખોલ લેવાય. તો, હું જમીન માટે ખાતર મળે એનાથી જમીન ફળદુરતા ફળદ્રુપતાવધી જાય. હ છે બોલો રાખ હું હાલે તમારે બીજું? ખેતી સિવાય. ત ફરવા-બરવા જવાનું? ચાલ રાખીએ. હાલો, કાલે મળીએ.